હ
હ કેમ છો.
શુભ મજામાં શુભ સકાળ બેહેન
હા
હ કેમ છો.
બસ મજામાં. ઘણા દિવસ પછી મળ્યા. હા, તમે પણ
હ આજ, તમે ખુબ સાડી પ પહેરે છે.
હા, આજે અમારા ઘરમાં ના પસંદ આવતો ને પારંપરિક સાડી પહેરવ એટલે વિચારે તું કે સાડી પહેરું કે નહી
હમ, હમ
અને તો ગમે છે, સાડી પહેરવાની
તમે ગમે છે, મને બી બહુ ગમે છે, પર હા
હા, સારી પહેરવાથી આપની સંસ્કૃતિ યાદ આવે છે.
હા. હમ હમ. એટલે વિચાર કરું એ પારંપરિક સાડી પહેરું તમે કેમ છે, તમારે ઘરને પ્રસંગે ધાર્મિક પ્રસંગ જ
હા, પ્રસંગ હતો ને.
હા, ધાર્મિક પ્રસંગ માં તો સાડી આપને પારંપરિક પોશાક જ સારું લાગે પારંપરિક ક રઈટ સાર
હા, ના પારંપરિક કશું સર
સાર. ધાર્મિક કાર્ય હોય તો એ ને થોડીક જીન્સ પહેનાનું બેઠાનું હોય ધાર્મિક કાર્યમે.
હા, હા, હા તે બોલ.
આજકાલ હ આજકાલ વધારે મતલબ લોકોગનો. બતાના પડે કે. ધાર્મિક કાર્ય છે સાડી પૈ નવ સાડ પૈ નવ.
હા આજકાલ કેવુ થઈ ગયું છે આજના યુવાઓને જીન્સ. ટી શર્ટ અને વેસ્ટર્ન વધારે પસંદ કરે છે.
હમ કમ્ફર્ટેબલ દેખે છે આપના.
હા કમ્ફર્ટેબલ જ હોય છે આરામદાયક હોય છે. કોલેજ ઓફિસમાં એ ફરવા માટે એમાં એ સારા રહે છે. વક્સ્ટ બેંગલ. ધાર્મિક કોઈ પ્રસંગ છે. પારંપરિક છેન રી રવાજ.
સાડી પહેરા આપની સ હા. સાડી પહેરતા આપણી સંસ્કૃતિની યાદ રાખે છે આપને.
હા જો નવરાત્ર્રી જ પ્રસંગ મે હા જ નવરાત્રી જો. કેટલી ઉઠાવનાર માટે છે.
હા પરંપરાત કપડા આપણી ઓળખ છે પણ આજકાલ મોટા. વ ન યુ નો ચેન્સ. ટી શર્ટ અને વેસ્ટર્ન કપડા વધારે પસંદ થાય છે.
હ બ તારી પસંદ છે. હ શું છે આપણા સમય પ્રસંગને આરામદાયક કપડા પસંદ કરે છે.
હા કોલેજ ઓફિસ મે ફરવા જવા માટે તો એ સારા છે. પણ ધાર્મિક કાર્ય માટે નથી સારા.
કપડાથી કપડાથી કિંમત નથી. પણ તે વર્તન સંસ્કાર તેની ઓળખ થાય છે ને.
હમ સાચી વાત છે સાચી વાત.
હ જોવ છું એ.
હા પણ લગ્ન તહેવાર પૂજા નવરાત્રી જે પ્રસંગ તો સારી. ચનિયા ચોલી અને સલવાર કમીજ પહેરામાં જે મજાકાય હલો.
વાે છે.
હમ બરાબર. એકદમ મતલબ. મન ગમે છે પરંપરા અને આધુનિક બને સાથે રાખવી જોઈ છે. એ મતલબ સાચી વાત છે ને હા સાચી વાત છે મન. હા મન લાગે છે કે પરમ. ની આધુનિકતા બને સાથમે રાખવી જોઈએ હોય શકે છે. આ વાત પોસિબલ છે. હા તના કઠિન નથી હ આવધો.
હા તો ચીટું છે ને તે કપડા ઓળખ થાય છે.
હા હા આપના સમય પ્રસંગ અને આરામ અ. પ્રમાણે કપડે પસંદ કરવાવા લાગી કપડાથી મન. માનસાની કિંમત નથી આતી. પણ તેનું વર્તન અને સંસ્કાર. તેની સાચી ઓળખ હોય છે.
હા એકદમ બરાબર મરા મ થ. કરવું સારી છે પણ આંધળું અનુકરણ ન કરવું જોઈએ
હમ મારેમાં તે ફેશન કરવી સારું જ છે પણ મતલબ ભય અંધારું અનુકરણ ન કરવું જોઈ હમ હ હમ
કેવુ છે પણ તેવું વર્તન અને સંસ્કાર જે છે એને એ સાચી ઓળખ હોય છે
હમ્મ અરા મતલબ કોમન સેન્સ ના બાત છી ધર્મ કરવા માટે આ પહેનવાનું છે પાર્ટી માટે આ પહેનવા છે બર્થડે પાર્ટીમાં મે સે બર્ડે પાર્ટીમાં તો અણી ના કોઈ ચનિયા ચોલી પને જ આવે એટલે તો અમે બી સમજ મે આવે છે કે ના પહેનાય બર્થડે પાર્ટી મે સાડી તો વાઈ આપુ ની બોલે કે જીન્સ પહેનો ટોપ પહેનો એસે હમ્મ
કેવું હોય મસ્ત
હમ્મ
ગુજરાતમાં તો સ્ત્રીઓ ખાસ કરીને નવરાત્ર ની રાજામાં રંગીબિરંગી ચણિયાચોળી પહેરે છે અને પુરુષો જો ને આવે અને ધોતીયુ કેડિયું હોયે
હા કેડિયું ધોતી ને
ના અ આકર્ષિત લાગે છે
હા સારું મતલબ ધાર્મિક કાર્ય માટે તો સારી સાડી ભી બાંધણી ની સાડી
હા હ કે છે આજકાલ યુવાને આધુનિક હા આધુનિક કપડા સાથે પારંપરિક કપડા ન પણ મહત્વ આપે છે આજના યુવાઓ
હમ્મ બરાબર હોય હ
હા મને લાગે છે કે આપની પરંપરાઓ જાળવી રાખે રાખવી જોયે
હા હા બરાબર અનેકમ મતલબ એ કાર કપ કપડા ન કે સમજ હોય છે કા ક કોને પ્રસંગે કોને કપડે પહેનવાવું એસ
હા હા સાચી વાત આપણા પારંપરિક કપડા આધી છ છાનસે
હા પહેચાન છે હોય ગુજરાત બોલે એ ગુજરાત બોલે તો સબકો બાંધ બાંધણી પટોલા પટોલા સાડી બી સારી લાગે હમ્મ પાટન પાટન પટોલા આ સાડી ભી બહુત
કો હા સાચી વાત પારંપારિક કપડા હ એક વસ્ત્ર નથી પણ આપની સંસ્કૃતિમાં અમૂલ્ય બનાલી છે
હા પાાય બાંધની પાટણ પટોલા નવ અમ અમ આ એક ઔર એક સરસ સાડી છે કોનસા ઓર ઉસકા સિલ્ક નામ છે બહુત સારી સાડી છે ગુજરાત કે સ્પેશલ સાડી થે જૈસે મહારાષ્ટ્ર કિ અ પૈઠણી બી સારી લાગે મને તો ધાર્મિક કાર્ય માટે
હા તું ખાસ પ્રસમંગમાં કેવા કપડા પહેરે છે.
હા.
તોું કેવા કપડા પહેર છે ખાસ પ્રસંગોમાં કે સાડી ગમે કે વેસ્ટર્ન ગમે.
ના ના મને મને તો સાડી ગમે સાડી. ઉલ્ટા પલ્લો ની સાડી ગુજરાતી પલ્લોવ ના સાડી. અ સીધાપલ્લુ ન સાડી અ. હમ અ પંજાબી. સુટ ભી સારી લાગે બાંધનીને પંજાબી સુટ. પાટિક પ્રિન્ટટ. પ્રામટી પ્રિ ને સૂટ સારી લાગે છે, મને તો. બહત સાર લાગે મ ગામથીપી. સિલ્ક ના મને નથી ભાવતું જાદા ડ્રેસ. ડ્રેસ મટીરિયલ શીકમાં બહત ગરમી થાય છે.
લંગ ડ્રાઈવ ટુકરતા જેતરવા છે.
હમ. સલવાર કમીજ પહેરાની મજા મજા છે કોટનમાં. કોટનમાં બહુ મજા આવે છે.
હબરોબર છે, અને જો આપણી ઘરે બાળકો પણ. એને પણ નાની ઉમર પરંપરાનું મહત્વ સમજાવવું જોઈએ.
હમ સાચી વાત.
એથી હા એથી આપણી સંસ્કૃતિ બત્ર રહી છે.
હમ્ બરા. હમ એને મતલબ આપણેે મને નવું પીઢું ના. અ પરંપરા અને આધુનિકતાના બને સાથે રાખવી જોઈ. આવવી પડે મતલબ શીખવું પડેને. હ તાકી વો સ હમ. ત મતલબ એ આધુનિક પીઢી સીખે તો નઈ પીઢી સીખે. એ ભાઈ એસાા આવું છે, આવું છે, તોું છે.
હવે શાળા અને કોલેજમાં પણ પારંપરિક દિવસ ઉજવવામાં આવે છે.
હા બધું બધું કંપની કોલેજમાં. સ્કૂલમાં એક આટલા માટે એક ટ્રેડિશનલ. બે ડ્રેસ રાખી જ છે, પંવાર.
પારંપરિક કપડા આપણા ભાવનાઓની સાથે પણ જોડાયેલા હોય છે, જેનામાં આપણા. ભાવના જોડાલા રહ છે, પારંપરિક નવ. દિવાળી આપ લગ્ન રે છે, એવામેીું કપડાં ખજે છે. ભાવના રહી છે, તેનેમામાં.
હા બરાબર સાચી વાત સાચી વાત. હે હું સમજુું મતલબ આજે અમારે. આપ મતલબ. ઘરમે અગર ધાર્મિક પ્રસંગ હોય તો તને પારંપરિક સાડી સાચી લાગે.
આજકાલ સુધી વ છે, ફ્યુઝન સ્ટાાઈલ પણ ખૂબ ચાલતી. થઈ ગ છે, ત સ્ટાઇલ જાસ્ત હા પસંદ કરે છે, લોકો.
ફ્યુજન ઓ વધારે સારી નથી લાગતી પર ચાલે છે. આ શિવલેશવ રામ નામ પહેને કે. ઓ બહુત એક્સપોજર કરે છે, બોડીડીને. આધુનિકતા ફ્યુજન હ.
ગુજરાત ની તે સાડી આવે ને આપણે બાંધીની. બાની સારી કે છે, એ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, ગુજરાત.
હા બહુત પ્રસિદ્ધ થ ફોરેન મે ફોરેન ભી પ ફોરેન મે લોકો.
હા જો આપણા કોઈ ફોરેન તો સાડી મંગાવે છે.
હમ હમ સાચી વાત છે, ચલોો બેન મળીશ તોય.
હમ હા સારું લાગે તમારી સાથે બોલીને. હમ આદની ચર્ચા મને ખૂબ ગમ. મને ખૂબ આનંદ થયો ધન્યવાદ ફરી માસો.
હા મળીશ મળીશ હ.
ચાલશે બાય.